હલો.
આવ્યો અવાજ
હ બોલ
ના હોતી ખવડા આવી વાપસ ભૂગે
હ
હવે ખવડાવીને પછી હ એમ
બરાબર.
આપલા સમસા
મને એમ કે અગિયાર વાગે એ હોઈ જાય એટલે મેં પેલા તમે મેસેજ કર્યો મેં તો હાલ વાત કરવી એકમ
અરે એ હું એજત ખાધું ખબર નઈ હવે અડધુંવાને અડધોવા એને જેવું છે એટલે પછી રહી ગયો હવે ભૂખ લાગીશ પૂછું ભૂખ લાગીશ તો આ ગોથા મારતી હતી વાથી હો વાથી
ભુખર ના હોલા હોય વળકા
હમ
હું બનાવવાના કાલે?
રગડા સમોસા, ત્રણ ચટણી સમ સમોસા રેડી આવશે. અને રગડો ઘરે બનાવવાનો
ક્યાં ઘરે છે, કે સમા વાળીએે છે?
વાડી છે.
એટલે મનેગડો ઘરેથી બનાવી લઈ.
ઘરેથી બનાવીને જ લઇ જવું યાં સીધો ગરમ કરવાનું બધું તૈયાર જ લઇ જવું છે. કંઈ બાકી નથી થોડા ખાલી કાંદ સુધોરાણ ત્રીસ જણા
ત્રીસ મ
હ કઈ બાકી નથી રાખવાનું ઘર ને બધું બનાવીજો ખાલી ઓનન સુધારવાના રહે
હા ઈ તો પછી ન્યાં જઈને હાલ એટલે
કરનું કેતાતા પાંચ વા
પાંચ પાંચ મ કે એટલી ન કરતા ન કરતા હવા પાંચ
હમ બોલતો હતો ક્ય રવિવાર બગેડો ક કે કતોતો
નઈ નહી એને ખબર નથી કાલ જવાનું એ કઈ વાત નથી અમાર બે ને એ માવ બાજુ તન વાત કરતોતા
હમ
એનું પણ કઈ પ્લાનિંગ નોતુ પ્લાનિંગ હોય તો જાય એવું એને કંઈ નહી
એ વાત હાચી છે.
ખબર નહી પછી તો હવે હું કરે.
બરાબર.
કાલ આવવાના ને, લવ એમ પૂછે છે ભક્તિ હું નય કોને ખબર છે?
તારી માસી ને આવવાનું જ છે ને
હા હા હા ઓલો ના પાડે આવવાની તો આવશે, હા એને કે રાજુબાપા લયાયવા જ છે પેટી
રાજુબાપા પેટી લયાયવા જ છે.
હ હ
એરેરે.
આપને એવું હયશે તો મોડાકથી જાહું.
કાલની પાર્ટી મારા તરફથી કેવીનને કહી દેજે હ ને.
હા જો લે સાંભડ તાર બેન એમકે કાલની પાર્ટી મારા તરફથી જાવા દે જાવા દે હુશ્યારી તોકલી સળમાં
આઈફોન ની પાર્ટી પાર્ટી કરતો હતો ને એટલે ખાયલે જે કાલ તારામા જેટલી તાકાત એટલુ
હ હ તો થઈ
હમ
બોલ બીજુ કીધું એવુ આંટીએ કે જવાનું જમવા
હા એ પપા કીધું ને કે કાલ જવાનું છે વાડીએ એમ એટલે આપડે ત્યારે તું બોલી કે કાલે અમારી ઘરે છે એટલે મેં એ તું ઘરે હયશે એટલે પછી મેં કાઈ કીધું નહીં કે હા ત્યાં એટલે મેં કીધુ ખબર નહીં હવે આને શુ કરુ હોય
હમ ના વાડી એટલે મે એમ કીધું અમે જમાડવાના હતા અમે જમાડવાના છીએ એમ
એટલે પણ એઈ આપડે વાત નથી થઈ ને ઘરે છે કે ક્યાં છે એટલે પછી મેં કઈ ચોખવટ ના કરી એમ
ખાલી ત્યાં જલ્દી જલ્દી એટલી વાત થઈ હતી કે કાલે છે જમવાનુ
તે ખાધા હે ક્યારેય કે ખાધા હે કેમ એક
ખાધાને તો વટાણા પલાળી દીધા હસે ને અત્યારથી
જો વટાણા પલાડી દીધા સિંગ કરી નાખી હવે ચટણી કરવાની ચટણી માટે જો લાલ ચટણી મર ચાઃ પલાડી દીધા એટલે હવારમાં સીધી ચટણી કરવાની.
બરાબર. કે કામ હોય તો કે જે. તો પ્લેટ ને એવું તો બધુય ન્યા છે જ ને એટલે એ તો કઈ લઈ જવાની કઈ મગજ મારી નહી થાય.
પેલી વળ ઓ જ લઈ એવાના છે ભઈ યુઝ એન્ડ થ્રો ડીસપોસેબલ એટલે કઈ મગજ મારી જ નય.
નેકર ન્યા છે એ લોકો વસાયવી છે ખબર ને તે દિવસે
પણ ઈ પ્લેટમાં ના ચાલે આ કેવી વસ્તુ કેમ આમ બાંધી રાખે ને વસ્તુ હા બાઉલ જેવું હોઈને તો હારું કામ એટલે કંઈક ઓમ તો કંઈ કામ તો છે નય એ જ છે. કરી નાખે તું ટેન્શન જાય ને કરવું જ છે. કાલ મેં કીધુ તું કરી જ નાખો ને વેલું મોડુ કરવાનું જ છે તો પછી એ મે તો ગયા રવિવારે જ કીધું પણ ગયા રવિવારે પછી હતા નય આ અંકલ અને આંન્ટી નહોતા મુકેશ અંકલના વાઇફ એટલે પછીના નીતઆંટીટી નતા એટલે પછી એટલે પછી આ રવિવારે ઈ કે એમ
આ વાડીયે જ હારું પડે કઈ મગજ મારી નય.
હ ઓમ એક રીતે એમ થાય બધું અહિંથી લઈ જાવું ને બહુ દૂર કેટલી દૂર છે વાડી કઈ નજીક થોડી છે?
એટલે બધું યાદ તને કાલ હવારમાં જ બધું ભેગું કરવા માંડાય થેલયું રખાય થેલયુંમાં મૂકી જવાય કઈક જગ્યાએ મૂ પણ ત્યાંથી દરેક થેલી ભરવાનું જ રે.
ના એ તો એમ જ કરાય બધી એક એક વસ્તુ બધું
ભેગું કરતું જવાય જેમ યાદ આવત જાય એમ એમ પાણીના છે ને ઓલા કેલબા હોય ને તો એ ભરી આવાય
હ તો કેરબો જ નઈ લેવો છ.
અ અમાર પાસે છે કેલબા ભરો પણ ઈ ઓલા નળવાળા નથી તે દિવસે તૃપ્તિ ભાભી ને ન્યા ઓલા નળવાળા હતા ને
કરીઓ છે અમારી પાસે થઈ જાય. એક ઈનફ થઈ જાશે. એની જરૂર નહીં પડે વધુ
દારૂ જોહે એને કઈ વીસ લીટરનો ઓલો કેલબો છે ને એમાં ભરી લે જે ને હાલસે.
અતો બઠ્ઠા થઈ જઈએ.
હા હમ કોણ પછે મુકેશ અંકલનું ઘર હશે ને પછી આ વનતા માસીનું અમારું
કલ ઘરે તો થઈ ગયું ને?
એમ નહીં જઉં કાલે રેખા આંટીને ઈ એ હસે લગભગ.
જો અ જો મુકેશ અંકલની તો આખું ઘર છે? પછી રેખા આંટીને કાલ પછીનું શાખ કેતન અંકલે ખવડાવ્યું એટલે કેતન અંકલને ઈ એ છે ભેગા હાઈરે હારે પતાવી જ દઈને પછી તમારું ઘર. ફઈનું ઘર, વલ્લભ અંકલ અને આમ આમ કિરણ અંકલ બસ
બસ બસ એટલા જ તો થઈ ગયા.
અમારા ઘરમાં સસરાને ને બે ગ્રુપ લાગે ઈ ગ્રુપ એ લાગેને આ ગ્રુપ પે લાગે હહ ઈ ગ્રુપે લાગે એટલે ઈ નથી.
એટલે ઈ હજી બાકી હશે ને ઓ
હવે હા ઈ હજી બાકી છે.
તો હારોહાર કરી જ નખાય ને તો પતે એકી હારે જ.
ના રે ના ઈ પછી ઈ બધાને ભેગા કરવા. પછી અડધાને ફાવે ને અડધાને ના ફાવે આમાં થોડુંક અલગ અલગ હોય હે ને?
આ પછી આ રગડા સમોસા મોટી ઉંમરના ઓને ના ફાવે.
નઈ ઈ તો ઠીક છે અને હા જોવ આના પેલા હાટું ખીચડીને ચૂરમું બે ખાય બનાઈ નાખીશ ખાય હે ને ખીચડી?
કોણે? હા ખીચડી તો ખાહે ખીચડીમાં તો નહીં વાંધો આવે એટલે એના હાટ તો પેલી રોટલી લઈ લઈએ એટલે રગડામાં બોરી બોરીને રોટલી ખઈ લેહે નહિ વાંધો આવે.
મમ રોટલી લઈ લઉં ને?
રોટલી હું લઈ લઈશ ઈ તો કાંઈ નહી રગડામાં બોરી બોરીને પછી રોટલી શાકની જેમ રગડો ઓલો હોય એમાં શાક ની જેમ હાલે ઈ તો પછી નહીં વાંધો આવે ઈ જ થઈ જાય.
નકર ઈ તો ખીચડી તો બનાવીશ જ કેમ કે નીરી હાટું બનાવી જ છે મારે.
બીરયાની બનાવાની છે.
હહ બનાવીશ જ એની તો બનાવીશ જ. એટલે જ ને ઈ તો બનાવી નાખી ઈ તું કાંઈ ના કરતી રોટલી એવું હશે ને તો હું બનાઈ નાખીશ હું લેતી આવીશ. એના કરતાં રોટલી બનાવી નાખીશ લે લેતી આવીશ.
ના રોટલી હવે બે રોટલી જોઈએ હું ઘર લેતી આવીશ તો તન ચાર રોટલી ઈ રહેવા દે તું. બોપરની જ હાલે એના હાટું પછી કાંઈ ગરમ ના કરવાની હોય.
હમ હમ એમ તો હું ચૂ ચુરમું બનાઈ નાખીશ નિરિહારને તો ચુરમું એ જોહે ને ઓલું એ જોહે.
આ તાર નિરિહાને ચૂરમું જોહે ને પાછું
એ બધું નહિ વાંધો આવે. કાલ થોડુંક છે એટીક રવિવાર વયો જાહે પાછ સું રૂટિન ચાલુ થ
તનેમાં આહીંયા પ્લાનિંગ થયું.
પછી ના મે ચોમાસું એક વખત ચાલુ થઇ જાય ને પસ આપડે ચોમાસુંમાં હાલતા બહાર જવાનું થાય. એ એના કરતા એને પેલા પતિ જાય ને તો કામ થઈ જાય.
ચોમાસામાં અં વાડી ના હલે તો. ચોમાસામાં પછી ગમે ત્યા વરસાદ આવે પલળે બધી પછી અ્યાં હ નાલે.
ઘણા ઓલું થાય ને કે એ લોકોને રમવાનું બંધ થાય ને રહીમાં ત ખાલે.
મને નથી ખબર.
કેતા હતા હે. કે રહી મા એમ એ કીધું વહેલું પતી ગી તું વહેલા ઉતારી હતા.
હા.
વેલા આવતા રહ્યા હતા એમ તે કયરુ એની અંદરું કાય એકાઉન્ટ નાયખું ને એવુ બધું કયરુ?
ના એ નથી નાખ્યું પૈસા આવે એવું નથી ક રહ્યું છે.
એ હું હમણાં ટ્રાય કરું પેલું એકાઉન્ટ નંબર ને આ સીઆઈએફ નંબર નાખીને.
હમ. હછજી છે ને એમાં બે ત્રણ ફોર્મ ભરવાના ઈમન કાલે યાદ કરાવજે હું ફોર્મ ભરાવી દઈશ ત મારે નથી ખાવુ દિકા.
હ.
હમ હારું હાલ હવે.
કઈ ગઈ.
હમ થઈ કે દસ મિનિટ હવે હુવડાવી દઉં ને મારે
એલા અત્યારે થઈ ગય ફટાફટ.
થઈ જ જાય ના વાંધો આવે આપણે એક એક વખત ટોપિક વ્યવસ્થિત વય ગયો હોય ને. તો કઈ વાર ના લાગે બસ. મિનિટ થતા હું વા લાગ આપડે તેમને વાત કરતા હોય એક એક કલાક વાતતાય આરામથી એક. એક કલાક થતી હોય. દસ મિનિટમાં એવું અમારે ખાલી પચાસ મિનિટ વાત કરવી એમાં તો. મની જાય તો ક
તો હવે આપણે કેટલી મિનિટ રહી છે બાકી.
હવે થોડીક જ છે હવે મારે આ થને પ તું હારવાલ. પતી ગયા એમાં તો દસ થઇ ગઈ હા હારો. હા.